હલો.
હલો.
હા નમસ્કાર.
નમસ્કાર કેમ છો.
મજાવાને છો તમે કેમ છો.
હું પણ મજામાં છું.
ઓ નથી કરલ છું બેઠી છ હું.
હમ સારું છે.
તમે શું કરો.
કઈ નથી જીમણું બનાવું છે એવ.
હા છે.
અમે આવી રહ્યા છો જમવાનું.
હાલા. લ અમે બી એ જા છ. ઓ ત બસ. હમર. હલો. હલો. હલો. હલો. હલો.